શ્રી કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છું.
બસ બરાબર બરાબર આજે આપડે નવી વાતો કરવા માટે ભેગા થયા છીએ ફોન પર
હા.
આપણી વાતનો ટોપિક રહેશે લગ્ન પ્રસંગની વિધિ રીત રિવાજો.
હા હા.
તો મજા પડશે ને વાત કરવાની.
હા હા બહ મજા આવશે અત્યારે તો લગ્ન ની સિઝન પણ ચાલુ જ છે એટલે લગ્ન ની વાત કરીએ તો બધું આપડે યાદ તાજી થઇ જાય.
હાા બરાબર છે તો આપણા ગુજરાતી લોકોમાં મોટે ભાગે જુદા જુદા સમાજના જે લોકો છે એમાં મોટે ભાગે ત્રણ ચાર પ્રસંગ બધા સેમ હોય છે જેમ કે પીઠી પીઠી વાત છે હળદી કેહેવાય છે આ. આજકાલ તો એને પણ એમ પીઠી આપણે કહીએ તો એ પ્રસંગ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે પીઠી વાળો તમારે ત્યાં પણ એવું જ હોય છે.
હા અમારે રીતે પીઠી નો પ્રસંગ હોય છે પર્સ ને પીઠી ને એવું હોય છે અમારે રીતે
બરાબર તો એમાં શું કરે છે.
અમારે બસમાં એવું કરે છે કે જે વરાજા હોય એને
હમ્મ.
પીઠી લગાવતા પેલા એને બાજટ ઉપર ને વા રાખે પછી એને ચાંદલો ને એવું કરે ને એવું કરે. અને પછી એને પેલું. વાનો વાનો પસેને.
હા.
એ છે ને પછી પાપડ ને બધી સાત-સાત વસ્તુ હોય પાપડ હોય, સોપારી હોય પછી અ કમર કાંકરી હોય અ પતાસા હોય આવી રીતે પાંચ કે સાત વસ્તુ હોય ને એ લોકો. લોકો એને આપે છે અને ત્યાર પછી લોકો હલ્દીની રસમ કરીયે છીએ. હલ્દી મામાં શું. જે કે થોડું દૂધને એવું નાખીને કરે આવે તો પેલું વિીફો નહીં આવે છે ને વિીફોટરમાંરી એવું ક્રીમ આવે છે. એનાથી જ લોકો હલ્દી લગાડી. જે છે.
બરાબર. બબ હ અમારે ત્યાં પણ એ રીતે જ હોય છે પછી બધા ગીતો ગાય હલ્દીના અને પછી આ એવું કેહેવાય ને કે એકવાર પીઠી ચોડાાય જાય વર્ કે કન્યાને તો પછી લગ્ન મુ મુકૂફ ના રખાય. એવું. કે. હા એટલે પીઠી ચોડેલી કન્યા કે વરને પછી ખાસ કરીને કન્યાને તકલીફ પડે એમ કે પીઠી ચોડાઈ ગયા પછી આપણાથી અ લગ્ન કેન્સલ ના કરાય એટલે પછી તો ગમે તે સંજોગોમાં કરવા જ પડે. એટલે એ પેલું સ્ટાર્ટ. પિંગ પોઈન્ટ જેવું કહેવાય પીઠી અને એમાં એજ બધા સંજોગોમાં બધા વર્ક અનેની નજર પણ ઘણી લાગતી હોય છે. એટલે એમને મીંંધળ બાંધ તા હોય છે. એટલે એમના હાથ ઉપર મીંટણ બાંધે એટલે મીંઢણમાં એકચુલી એવું છે કે એ ઝેર ને મારવાની શક્તિ છે એમ ઝેરનું મારણ છે મીંઢળ. જે ફળ છે એટલે જમણા હાથે બાંધ્યું જ હોય. એટલે ઘણીવાર અદેખાઈથી પણ વર્ક કન્યાને કોઈ ઝેર આપી દે. અથવા તો એ પોતે કઈક પાક કારણોસર ઝેર પી જાય. તો તરત એ મીંઢળ થીનો ઉપચાર થઈ શકે એમ. એ કારણસર મીંધળ બાંધવામાં આવતું હોય. પછે હાથ ઉપર.
અચ્છા હા આ વાતમાં નથી ખબર હો મને ખાલી એટલી ખબર હતી કે મીંઠોળ બાંધે છે પછી લગ્ન હસબડવર્ક અન્યા છે ને એ લોકોના લગ્ન ફિક્સ થઈ જાય છે એ લોકો મળતા નથી વાતચીત કરે છે પણ આમ મળી ન શકે પણ લગ્ન એ લોકો ના ફિક્સ થઈ જાય છે. અને જો એમાં કાઈ તમે કવયો છે એમ કે કોઈને ખરાબ નજર કે એવું કઈ હોય. તો એ મીંઠોળ બાંધ લોઈને એની પાસે એ વસ્તુ આવતી નથી.
હા સાચી વાત છે હમ મીંંદળ બંધાવર રાજા એમ પણ કેહેવાય કે મીંડણ એટલે બેઝિક વસ્તુ કે એના સિવાય લગ્ન નહી થઈ શકે એમ હાથમાં મીંડળ હોવું જ જોઈએ લગ્ન વખતે.
મુહૂર્ત કરે ને આગલા દિવસે લગ્ન પહેલાંની શરૂઆત ત્યાંથી થાય છે.
હા તો ત્યારે જ મીંઢણ અમારે ત્યાં પણ એમાં જ બાંધે હા એ વખતે મીંધન બાંધે.
મંડપ બાંધે ત્યારે તે માળક સ્તરમાં એક આવે છે. એ ત્યારે જ તે મૂકી દે તુલસી ક્યારા ની અંદર. એ પછી છેલ્લે પાછું પાછું લઈ. લેવાનું છે એ જ્યારે લગ્ન પૂરા થાય ને ત્યારે જે માંડ મંડપ મુહૂર્ત આપણે શરૂઆતમાં કર્યું એ એટલે આપણે બધાને આમંત્રણ આપી. પછી જયારે છેલ્લે જાય ત્યારે મ ને પછી વધવાનું આપડે કે આ મંડપને નીચે અમારું પોતાનું શુભકામ થ્યું એમ. અમે લોકો હવે નવું સંસાર અમારો શરૂ કરશું ઈ આ મંડપની નીચે. એટલે મંડપનું પણ બોવ મહત્ત્વ છે અમારે.
હા, હા, માંડવા મુરત કરીએ ને આપણે શરૂઆતમાં જ. હા, માંડવા મુહૂર્ત પેલા કરીએ ગણેશ સ્થા ના, મંડપ મૂરત અને પછી પીઠી ચોડવાની હોય. એટલે આ બધો પ્રોગ્રામ મો ટે ભાગે એક જ દિવસે રાખ- તા હોય છે. અમારે ત્યાં એવું હોય છે.
પછી રાત્રે એ લોકો ગરબા રાસ ને એવું લોકો રાખેતા ડે રાસે ગરબા કે ઓર્કેસ્ટ્રા રાખે. કે કઈક બીજા કોઈ આર્ટિસ્ટને બોલાવે છે. હમ્મ આખી રાત બધા ફેમિલીવાળા ભેગા મળીને આનંદ કરે.
હમ આનંદ કરતા હોય છે બરાબર છે, અને એ જે મંડપ મુહૂર્ત કરે ત્યાર પછીની એક ઇમ્પોર્ટન્ટ રસમ હોય છે ઉકરડી નોતરવી એ ખબર છે તમને?
હા હા મારે થાય છે. કરી
હા એટલે અ લગ્ન પ્રસંગમાં જે કઈ કચરો ઘણો થાય ને એઠવાડ થાય એ બધું તો એ ઉકરડામાં જાય ને તો એના માટે ઉકરડા ને પણ આમં વિત્રણ આપતું હોય છે, એમ આપણા બધા જે રીત રિવાજો છે એ બહુ સાયન્ટિફિક હોય છે.
એવી રીતે ચાકડો પૂજે નહી કરે છે ને, ચાકડા ને કોઈ પણ ભીલ હોય ને પૈડું સીચે છે. એટલે જે લગનમા જે વિદાય લઈને જાય. ત્યારની વાત નથી પણ જયારે મંડપ મુહરત ને એવું કરે ને ત્યારે અમારે ચાક વધાવ છીએ અમે
બરાબર ચાક વધાવે છે.
પેલા શું ગાડાનું વિલ હોય ને ગાડાનું જે લાકડાનું વિલ હોય ને પેલા એના કરતા હ હવે તો ગાડુંને એવું બધું ક્યાં ગોતવા જવું હોય એટલે પછી કોઈ પણ મોટું વેહકલ હોય એટલે સ્કૂટર કેવું હોય કે કાર નું પણ ચાલે એવી રીતે એ લોકો હ એની પણ પૂજા કરે છે, ચાક વધારે કેવાયને એ ઈ પણ એક કરે છે અને અને એની સાથે તે ઉકડી ન ચાક વધારે અને પછી ત્યાં ને ત્યાં બાર બાજુમાં જે પણ બાડીમાં હોય કે ઘર માં એક પ્રસ હોય તો એ બાર બધું કરવાનું આપે આપે ઘરની બહાર અથવા તો વાડી હોય તો વાડી ને બહાર કરવાની. અને એવું કઢ તો બાર જ નોતરવાની ખૂણામાં છે. થોડો ખાડો કરી એમાં સોપારીને પૈસોને એવું બધું ત્યાં મૂકી આવવાનું. એટલે શું કે કોઈ બોરી નથી જેમ કે બુરુ કોઈ અંદર આવે નહી. માનો કે કઈ તકલીફ જેવું થવાનું હોય તો એ બધું ત્યાં ઉકડી નહોતરી એ બધું ત્યાંથીને ત્યાંથી પસાર થઈ જાય. એટલે એ એવું અમારે હોય છે.
બરાબર હા સાચી વાત છે આ બધા રિવાજો એકદમ અ વિધિ પૂર્વક અને બધા સમજણ પૂર્વક ના હોય છે પણ આજકાલ મોટે ભાગે આપણને પણ કે બીજા બધાને પણ કઈ ખાસ ખબર નથી હોતી કે કઈ વિધિ ન શું મહત્વ હોય છે અને કેમ્પ કરવામાં આવે છે. એટલે ચાલે રાખે છે. પણ થાય છે એટલું જ બોવ છે. રાસ ગરબામાં તો આજકાલ એવું પણ થઈ ગ્યું છે કે, બધા જે ફેમિલી વાળા હોય, હં. હા, બોલો.
હા, એટલે ઈ બીજે દિવસે પછી જયારે માનો કે દીકરી ના લગ્ન હોય તો પછી એના માટે જાન આવે છે. છોકરા વાળા હોય એ લોકો જાન લઈને આવે. ગામમાં ને ગામમાં હોય તો એ પણ ગાડીમાં આવે બાર ગામ થી હોય તો બસમાં ને એવી રીતે લોકો આવે છે અને પછી સરસ રી તે લોકોના લગ્ન થાય છે. એમાં ચોરીનું ચાર ફેરાનો બોવ મહત્વ છે એ લોકોનું. સપ્તપદીનું ને એવું બધું અમારે એવી બધી વિધિ હોય છે. સપ્તપદીની વિધિ હોય. પેલાં અ સોપારીના પાન અને સોપારીને મૂકે અને પછી સો પારી ઉપર પગ હાથ અડાડવાનો પગ અડાડીને પછી એની સાથે આપણે સાત વચન લેવાના એમ. ફેરા તો ચાર જ ફરવાના હોય છે. એવું બધું અમારે હોય છે.
હા અમારે પણ ચાર જ ફેરા હોય છે. અને પણ આપણા અ ઈન્ડિયામાં અમુક જગ્યાએ સાત ફેરા હોય છે. એટલે આપડા ગુજરાતીઓમાં તો મોટે ભાગે ચાર જ ફેરા હોય છે, હા અમણાં વચ્ચે પછી કન્યા વિદાયનો પ્રસંગ આવે અને એ પેલા જ એક પ્રસંગ છે ને ગ્રહશાંતક.
ગ્રહ શાંતિ પછી આવે છે.
સેના પછી
અમારે ગ્રહ શાંતિ તો લગ્ન થઇ જાય ને પછી બીજા દિવસે અમારે હોય છે. કે દીકરી જારે સાસ હા અમારે એવું છે સાસરા વાળા તરફથી હોય છે ગ્રહ શાંતિ
ઓ અમારે ઊંધું છે અમારે તો દી દીકરો કે દીકરી કોઈ પણ પ્રણતું હોય. તો પીઠી થઈ જાય પછી રાત ગરબા હોય અને બીજે દિવસે ગ્રાશાંત પ્રસંગ હોય. અને પછી એ જે છે એમાં અ આખા કુટુંબ ના સભ્યો બધા હાથ અડાડે એક બીજાને અને નાળિયેર હોમે જે દીકરા કે દીકરા લગ્ન હોય એના માતા પિતા એ બેઠા હોય પૂજામાં ગ્રશાંતિ પૂ પૂજા એ બહુ મોટી પૂજા હોય. અને પછી એમ આખા કુટુંબ થઈને નાળિયેર હોમે યજ્ઞમાં એવું એટલે ત્યાર પછી લગ્ન થાય.
અમારે એ પ્રસંગ બીજા દિવસે હોય છે કે દીકરી જયારે પરડીને સાસરે જાય એટલે શાસ્ત્રનો પહેલો પ્રસંગ સાસ્ત્ર વાળા તરફથી પહેલો જ પ્રસંગ નવી કન્યા માટે ગ્રહ શાંતિ કે એના આવવાથી અમારા ઘરના સુખ શાંતિ રહેે સમૃદ્ધ તિ વધે લક્ષ્મીનો વાસ અમારા ઘરે અને અમારી લક્ષ્મી અમારા ઘરે આવીને આવી જ રીતે પૂજા પાઠ કરે. જેથી અમારા ઘરની ચડતી થાય એમ. તો અમારે ઇન્ટેન્શન એ લોકો ગ્રહ શાંતી નો પૂજા કરે છે પણ એમારે લગ્ન પછી બીજે દિવસે હોય છે.
બરાબર, તો પછી દીકરી જેના લગ્ન હોય એ દીકરીના ઘરે ના હોય ગ્રશાંત
એના ઘરે ગ્રશા, હા એના ઘરે ગ્રશાંત
અચ્છા એટલે જે દીકરા ના લગ્ન હોય એના ઘરે અ વધુ આવી જાય ઘરે ત્યાર પછી ગ્રહ શાંતિ રાખવામાં આવે. હા આ વાત મેં નવી જાણી મને આ નથી ખબર કે આ રીતે હોય છે એમ અમ તો અમારે ગુજરાતમાં અમુક સાઈડે આ રીતના ચાલે છે. એટલે ઘણી નવી નવી વાત તો જાણવા મળી આજે તમારી સાથે વાત કરીને લગ્નના વિધિ અને પ્રસંગો વિશે તો અ તમારો ખુબ ખૂબ આભાર આપણે ફરીથી મળીશું આપણો ટાઈમ અત્યારે પૂરો થઈ રહ્યો છે. આવજો.
આવજો.